હેલો
હેલો
હલો કેમ છો બેન?
હું મજામાં છું. તમે કેમ છો?
બસ હું પણ મજામાં છું. તમને મારી અવાજ આવે છે?
હા આવતી છે.
હલો
હા આવે છે બેન.
આવે છે ને. બેન હું તમારા જોડે આજ જરીક આજે બાળપણ વિશે વાત કરવા માગુ છું. તો હું કરી શકું?
હહ સારું કરી શકો છો.
સારું. બાળપણ બાળપણ એટલે મોજ, મસ્તી અને આનંદ. બાળપણની કેટલીક સ્મરણીય છે ને જે બધાને યાદ હોય. આપણે પણ આપણા બાણપણમાં કેવી રીતના હતા, આજે બધું યાદ આવે છે ને બાળ પણ એ ખૂબ જ આનંદદાયક અને ખૂબ જ રસપ્રદ આપણું બધાનું જીવન છે. જે ગુજરી ગયું છે. આજે બાળપણ આજે નાના નાના છોકરાઓને આપણે જોઈએ છીએ. કેટલા ક્યુટ દેખાય છે. કેટલા બિચારા સારી રીતના ભણવા જાય તે સ્કૂલમાં બાળવાડીઓમાં. બાળપણ એક આનંદમય જીવન છે અને બાળપણ જે છે ને તે ઈશ્વરે આપેલી એક અમૂલ્ય જીવન છે એ ખુબ જ રસપ્રદ ને આનંદમય જીવન છે. એમાં કોઈ પણ બાળપણમાં છે ને કોઈ પણ જાતનો અ ટેન્શન પ્રોબ્લમ કે કોઈ મર્યાદા કે કોઈ વાત હોતી નથી. ઈ એક આનંદમય જીવન બાળપણ એટલે આનંદ ભર્યું ઉલ્લાસ ભર્યું રંગમય જીવન છે ને આપડે એ બધા આપડે પલો જીતી ગયા છે ને આજે આપડે જોઈએ નાના નાના છોકરાઓને બિચારા ત્રણ વર્ષના કેટલા ત્રણ ચાર વર્ષના કેટલા ભાલ વાડીી એ જાય છે ને બારવાડી એ જઈને બેસે છે નાના નાના જોડાકણા શીખે છે કેવી રીતના પોતાની મસ્તી મસ્તી માં ત ટૂટક ટૂટક શબ્દ બોલીને ગીતો ગાય છે ટૂટક ટક શબ્દોમાં એ લોકો વન ટુ થ્રી એબીસીડી કખગ ને કેવી પોયમો ભણે છે એ એક બાળપણનું સુંદર અને એકદમ રંગમય જીવન છે જેના આપે જેનાથી આપડણે પણ પસરી ગયા છે આપણે પણ જી જીવી ગયા છે આજે એ લોકોને જોઈએ ને તો કઈ એ લોકો ના જીવન માં ટેન્શન નથી એટલું એટલું રસપ્રદ જીવન છે ને એ લોકોનું સવારે વેલા ઉઠ ઉવાનું એ ટેન્શન નથી મમ્મી પપ્પા એ લોકોને ઉઠાડે છે પછી એ લોકો જે લોકોને નવડાવડે મમ્મી માં જે લોકોને નાહી ધોઈને એ લોકોને જમીને નાસ્તા પાની કરાવાઈને તૈયાર કરાઈને પછી પપ્પાઓ સ્કૂલમાં મુૂકવા જાય અમુક સિનિયર કેજી માં જુનિયર કેજી માં નાના છોકરાઓને મુકવા જાય છે ને કેટલાક લોકોને બાલવાડી એ મૂકવા જાય છે લોકો ત આનંદ ઉલ્લાસથી એ લોકો એ લોકો એ લોકો પર છે ને શિક્ષા ન કઈ ભાર ને કઈ ટેન્શન હોતી નથી જીવનનો એ લોકોને હું પો છે જીવનમાં હું પ્રોબ્લેમ છે એનો બી કઈ એ લોકોને જાણ હોતી નથી એ લોકો મસ્ત એ ગીતો ગાય છે રમે છે
હ
ને પછી ચુકડી ખાય બાાલવાળિયા બેસીને દૂધ પીય ખિચડીઓ ખાય પછી આજકાલ તો સરકારે ફ્રૂટ આપેલા છે એ લોકો ફ્રૂટો પણ ખાય છે બધું એ લોકો પોતાનું વાળપણનું જીવન છે ને એકદમ એન્જોયમેન્ટ કરે છે અ બેન તમે કઈ કેવા માંગો છો આ વિશે
કીધું ચોક્કસ કીધું હું કહ તો બાળપણ એ જે તમે કીધું ને કે બાળપ આપણા માટે ખુબ જ સારું હોય છે હે નાના બાળકો વિશે કહીએ તો ખુબ જ સરસથી બાળકણ આપણા માટે ખુબ જ સારું તમે જે કીધું કેને બાળક છે ને ખુબ જ મહત્વનું છે આપણા માટે જે આપણને છે ને એ બાળક ની યાદો હોય ને ખૂબ જ સારી હોય છે અને મનુષ્યના જીવન છે ને સૌ સુંદર અને સોનારી છે ને સમયગાળો છે અને ખુબ જ સારી યાદો તેમાં બસેલી હો ઉમ્ર વ્યક્તિ ચિંતા હતા તળાવ અને દુનિયાદારીની પછી ભોજથી છે સંપૂર્ણ મુક્ત હોય શકે બાળપણમાં કઈ આપણને કપટ ના હોય મ ઈ કામકાજ ન હોય મસ્ત મસ્તીમાં રહેવું હોય ત્યારે ખુબ જ ફન્ડ સાથે માતા પિતા સાથે નથી ખુબજ રમત રમવાનું હોય છે એ ખુબ જ વસ્તુમાંથી જીદ કરે. ખુબ જ સારું હોય છે ને આપણા વાળ પણ ખુબ જ સરસ હતો. માણસ ગમે તેટલો મોટો કે સફળ થઈ જાય પણ તે પોતાના છે ને બાળપણ ના દિવસો ક્યારેય ભૂલી શકતો નથી તમને કવિઓ સાચું જ કહ્યું છે કે ચાલી ચાલ ને જી જીવી લઈએ ફરી પાછું એજ બાળપણ ચાલો હવે જીવી લઈએ પાછું શું તેજ બાળપણ કારણ કે બાળપણ સમય જે નીકળી જાય ને તે ક્યારે પાછો ફરીને આવતો નથી. જેમ કે બાળપણ આપણો નીકળી ગયો છે તે બાર પણ આપણા માટે પાછું. ફરી ને આવતું નથી અને જ્યાં ન હોય. કઈ ચિંતા ને ન હોતું કઈ અને પછી બંધન બાર પણ નિર્દોષતા અને પવિત્રતા પરચાવ્યા છે. તમને તો ખબર જ છે કે આપણા બાળપણમાં આપણે કેટલા નિર્દોષતા બાળપણમાં બધા જ બાળકો પેલા પવિત્ર હોય છે નિર્દોષ હોય છે. કોઈ પણ કશું ના હોય છે બાળપણમાં જે સંસ્કાર મળે છે આપણી જિંદગી માં છે ને આગળ જઈને આપણને ખુબ જ કામ આવે છે થાય છે બાળપણમાં છે ને મિત્રો સાથે ગલીઓમાં અને રમવામાં જે મજા છે ને તે ક્યાંય નથી તે મજા જ અલગ છે અને આજના ડિજિટલ યુગમાં છે ને મોબાઈલ ફોન કરતા તે સમય ન રમતો વધુ જીવત ન હતી. તમને ખબર છે કે નાના બાળકો જયારે પુરાના જમાનામાં બહાર રમતા આખા દિવસ તે લોકો બહાર જ રમતા હતા. તો માતા લોકો તે લોકોને પકડીને ઘેર બેસાડતા પણ હવે ના દિવસમાં જો તમે બ બધા જ બાળકો શાળા થી આવીને ફોન જ લઈ લે છે ને મોબાઈલ માં જ હોય છે માતા તે લોકોને અડાવે છે કે જ્યાં બાર જઈને રમ તો બાળપણમાં બધાને રમવું જોઈએ ત્યાં શીખે. સત સારી રીતે તંદુરસ્તી આવે છે અને હું બીજું કો તો સંતાકુકડી ને પકડ દાવ ને પછી ગીલી દંડા અને લંગડી જેવી રમતો છે ને રમવામાં આખો દિવસ ક્યાંય ખબર જ ના પડે તે એટલું રમતો છે આપણને પણ ખુબ જ આનંદ આવે અને વરસાદ પડે ત્યારે પાણીમાં કાગળ બનાવીને હોળી બનાવી ને તુર તરતથી મકવા અને વરસાદમાં નાવું તે બાળક ને સૌથી વધૂ આનંદ છે. અને તે બધા જ બાળકો કરે છે ને ખુબ જ બાળકોમાં મોજ કરે છે તે અને સાચા ખોટા કે અમીર ગરીબને કોઈ ભેદભાવ નહતો એ બધા મિત્રો સાથે મળીને માત્ર આનંદ માણતા હતા. બાળકો ખુબ જ સારું છે બાળપણમાં આપણે જે એક મોટા ભાગના શાળાઓના આગળ મોટા વિતો છે ને શાળાઓને શરૂઆત ના દિવસો રમ રડતા રડતા જવું અને પછી ત્યાં જે નવા મિત્રો બનાવવા લેવા અને દરેક બાળક થી વાર્તો કરવાને રિસે રિસે પડતી ને ત્યારે ખુબ જ મજા આવતી અને બોકસ ખોલીને મિત્રો સાથે જે લ લંચ કરતા ને જમવાનું એકબીજાના સાથે લંચ કરતા અને પછી એકબીજાના ટિફિન ખાઈ જતા અને પછી એકબીજાની ખુબજ મજા લેતા તે દિવસો ખુબ જ સારા હતા અને બાળપણમાં એટલી મજા આવી છે ને કે કઈ ન કહું. ખવું અને સાથે પછી મળીને મસ્તી કરવી અને એકબીજાને રડવું તે ખુબ જ સારું હતું. એક બજાનું મજાક બનાવવાનું તો ખુબ જ મજા આવતી. જીવનની સૌથી મીઠી યાદો છે બાળપણની. અને એ બાળપણ વિશે હવે હું કેવું તો, ઈશ્વર તરફથી છે ને મળેલી એક અમૂલ્ય ભેટ છે. જે જેમ જેમ માણસ મોટો થાય છે ને તેમ તેમ તેની જવાબદારી વધતી જાય છે અને તે બાળપણમાં નીકળી આવે છે હવે બાળપણ જી જીવી ગયો છે આ ને તે બાળપણ તે લોટીને જતો રહે છે અને નિખસતા અને પછી ગુમાવી બેસે પછી બાળક પણ માં છે ને પછા ફ અ ફરવેની એક અર્ધમ્યને ઈચ્છા હંમેશા છુપાયેલી હોય છે. બાળપણ તે ગુજરી જાઈને. પછી માનવો બુરા પણ થઈ જાય ને, ત્યાં સુધી તેમની ઈચ્છા છે ને બાળપણની ઈરછા પછી બાળપણ પાછો આવે, જયારે આપણે બાળપણમાં જીવતા હોય એ ત્યારે સોચતા હોય, કે ચાલો આપડે હવે મોટા થઈ જવું. પણ જયારે આપડે મોટા થઈ જઈએ ને, તો બાળપણમાં એમ લાગે કે, ચાલો હવે વાત પાછું બાળપણ જીવી લઈએ આપણે, પણ તે ક્યારે ફરી ના આવતું. તો નથી, એટલે બાળપણમાં ખુબ જ સારી રીતે રમી, ફ્રેન્ડ સાથે રમી લેવાનું. ફરી લેવાનું, તે શાળાઓમાં ખુબ જ મોજ કરી લેવાનું. અને કારણ કે, તે પછી યાદો કો આપડા દિમાગમાં રહી જાય છે. પણ એ પાછું વક્ત આવતો નથી, એટલે આપણી યાદોને છે આપ ને સંભાળીને રાખી, બધા જ રાખીશ. અને બાળકમાં તો બાળકો ખુબ જ સારા હોય છે. તેમાં છે ને, બાળકો માં કોઈ પણ સ્વાર્થ ને કપટ હોતું નથી. હદયમાં સાફ એ લોકો હદયમાં સ એણે સાફ રાખે છે ને, પવિત્ર હોય છે બાળકો. એ લોકો રમતા રમવાનું જ જાણે છે ને, બીજું કઈ જાણતા નથી. અ તમે કઈ કેવા માંગો છો બેન?
હા બેન, તમે જે કીધું ને, તે ખરેખર સાચું જ કીધું વાત. સાચે જ, બાળપણ છે ને એક ઈશ્વર ની અનમોલ જ ભેટ છે. ને બાળપણમાં છે ને, એ કોઈના નાના છોકરાઓમાં છે ને આપડે વીતી ગયા છે. આજે કેટલા આજે આપડે મોટા થઈ ગયા, જે કોઈની વાતો હોય ને, તેમાં આપણને ખોટું લાગી જાય છે. ને પછી, સા, આપણને બીજી વાર આપણે એને સામે જોતા પણ નથી. પર બાળપણ એવું સ્પષ્ટ એકદમ. ને એટલું નિર્મલ મન જેવું છે ને, કે નાના બાળકનું મન એટલું નિર્મલ હોય છે ને. એટલે તો કેહવાય છે કે, નાના છોકરાઓમાં ભગવાન નો વાસ હોય છે. કેમ કે, નાના છોકરાઓ ના મન એટલા હોય છે ને કે એ લોકો એક બીજા હાથે લડી લે, ઝઘડી લે અને મારા પીટી પણ કરી લે. નાનપણ માં હે. ને પછી આપડે કેવું કે, આ એના લીધે છે ને, મોટા ઓમાં ઝઘડા પણ થઈ જાય છે. કેટલાક મોટાઓમાં છે, નાના છોકરાઓને લીધે આસ પડોશ માં સ્કૂલોમાં જે ને, આસપડોશ માં પણ નાના છોકરાઓ છે ને એક બીજા લડે ને, તો એમાં મોટાઓના ઝઘડા પણ થઈ જાય છે. ને મોટાઓ છે ને, દુશ્મન બની જાય એક બીજાથી. જોવા પણ નથી દેતા. જોવા પણ નથી માંગતા ને, ત્યાં પેલા છોકરાઓ જે લડી ગયેલા તે એક કલાક, હું અર્ધો કલાક બી ના થાય ને એ છોકરાઓ ભેગા બધું ભૂલીને સાથે. સંપીને, એને પ્યારથી પાછા રમવા લાગે છે, એને કહેવાય બાળપણ બાળપણમાં છે ને, બાળ નાના બાળકોનું મન છે ને. નિર્મળ હોય છે, કોમળ હોય છે. એ લોકો ના અંદર છે ને, વેર-ઝેરની લાગણીઓ હોતી નથી. એ લોકોમાં છે ને, દુશ્મનની લાગણીઓ વેરઝેર કરવાનું ને, બદલો લેવાનો એવું કોણે લોકોમાં કઈ હોતું નથી. મન કોમળ હોય છે, બાળપણમાં લડી-ઝધડીને છે ને, બાળપણ શબ્દ જે છે કે લડાઈ-ઝધડીને ને, પછી ભૂલી જવાનું. આજે મોટાઓમાં છે ને, જીરી કોઈ વાત થાય ને તો એ લોકો યાદ રાખે અને પછી જેમ તમને કીધું ને કે એક બીજાની સકલ નથી જોતા દુશ્મનો સામે સામે કેટલાક પડોશીઓ છે ને આજના જમાનામાં એક બીજાના દુશ્મનો થઈ ગયા છે જે એકબીજા ને છે ને ઘણી નલી વાત પર નાલી નાલી વાત પર કઈ મોટી વાત બી નહી હોય એકબીજાને જોતા પણ નથી કેટલાક આપડે આસપડોસમાં આવા કેસો જોયેલા છે એ બધા હ કેટલાક ને કોમણ મન બાળપણ નું જે મન હોય છે ને તે તદ્દન કોમળ હોય છે એ લોકો આ વેર જેેર કઈ યાદ નથી રાખતા ડળી ઝકડીને ને આ અમુક ટાઈમ બી છે અડધા કલાક એક કલાકમાં ખાઈ પી ને લોકો પાછા પેલું ભૂરી જવાય છે ને પાછી એ લોકો એકદમ ખાસ ફ્રેન્ડની જે એમને ખાસ એકદમ પ્યાર મોહબ્બતી ને હૃદયપૂર્વક એકદમ પછા રમવા લાગે છે પાછો પોતાની વિીતો વાતો યાદ કરવા લાગે છે અનેને ખુબ મન ઉલ્લાસ થી રમે છે એને કહેવાય બાળપણ કોમળ મનને એ કોમળ મનને આપણેે બાળપણ કએ છ છે જે ઈશ્વરની અમૂલ્ય ભેટ છે ઈશ્વરે એવું કોમન મળે છે ને છો નાના છોકરાઓને જ આપેલું છે. એટલે તો કહેવાય છે કે, જો આ જગતમાં ઈશ્વરને શોધવા હોય, તો નાના બાળકોમાં શોધવા. કેમ કે એનું મન ઈશ્વર જેવું તદ્દન કોમળ છે. બધું ભૂલી જવાનું વે રાખવા વગર બધું હોય છે. એમાં આપણેે વાતો કરવા જઈએ ને તો મેડમ ઘણી વાતો છે બેન. એ તો એની કઈ અ બધાની સ્મણો યાદ રહે છે બાળપણની. ને બધા સ્ફણો ખુબ જ ખુબ જ સારી છે. ને મે તમારીથી વાત કરવાનું ખુબ જ સારું લાગ્યું બેન.
હા મને પણ ખુંબ સાર લાગને.
તમારો આભાર.